સારું ત કેમ છે?
બસ સારું તબિયત પાણી કેવી છે તમાર તબિયત કેવી છે
બસ એકદમ શાંતિ છે તમે બોલો કેવું ચાલે છે
બસ શાંતિ મોજ ઘરે બધા શાંતિ છે ને
બસ એક દમ શંત છે મજામાં
કો બોલો કહો શું ચાલે જીવનમાં તમારા
બસ શાંતિ મેં તમને ફોન કર્યો હતો પણ તમે ઉપાડ્યો નહોતો
એટલે હું થોડું કામમાં વ્યસ્ત હોય ને એટલે ન કદાચ સાલેન્ટ બાયલેન્ટ થઈ ગયો એટ ન ઊંચકણો હોય
કેવું ચલે છે દુકાનમાં કામકાજ દું
બસ દુકાનમાં અત્યારે થોડો તેજી નો માહોલ છે એટલે ગ્રહક સાથે વ્યસ્ત હોય એટલે તમારો ફોન ની ઉચકાયો હશે
દુકાનમાં ત્યાં સારું જ ચાલે છે તેજી વધારે છે થોડીક બજારમાં
હા હા
એટલે મેં ફોન તમને એમ કર્યો હતો કે ભાભી નો ફોન આવ્યો હતો કઈક અમારા ત્યાં ઠીક દાદા
હા હા એટલે મારે છે ને તમારી માહિતી થડી મારે છે ને વોશિંગ મશીન લવું છે ને મોટું ફ્રીઝ લેવું છે તો કયું સારું હોય એ મને તને સમજાવશો
પ્રશન સન બહુ કિલો અને બજેટ ઉપર ડિસઇડ કરે મતલબમાં બધા કંપનીના અલગ અલગ પ્રાઇસ હોય છે અને વધારે કંઈ બહુ મોટો તફાવત હોતો નથી થોડો ઘણો તફાવત હોય છે પ્રાઇસમાં અને બીજું એ કે જે વોશિંગ મશીન આવે છે ને છે ને તમારે કેટલા લોકો ના કપડા હોય એ પ્રમાણે પણ અલગ અલગ મતલબ કે આટલા કિલ્લો કપડાં તમે આટલું એવી રીતે અલગ અલગ ડિસાઇડ હોય છે
એટલે આપડે બજેટ ન તો એવું કાય નેય આપડે. સારું લાગે ભલે મોઘુ હોય પણ સારું વસ્તુ હોયને ટકાઉ વસ્તુ આપડે એઈ વસ્તુ લેવાની છે એટલે મેં તમને ફોન કર્યો તો
એટલે એમાં એવું છે કે હમણાં જે એલ જીને હવાને હું છે મ છે
હા હા
ઈ સારા આવે છે અને એક
ફ્ર્રીજ ફ્રીજ મારે
હા તો છે ને એક કંપની છે. હું તમને કહું ચાલુ રાખજો મારા સ્ટોક છે
હમ
હેલો
હા હા બોલ
જો એક છે ને ફ્રીજી મા કાન તમારે લેવું હોય ને તો એક કેલવીનેટર પૂર કરીને આવે છે.
હા મારી પાસે એજ છે ફ્રીજ
હા બસ તો મારે મે હું મારા ઘર માટે પણ ખુદ એ જ યુઝ કરું છું અને એ છે ને બહુ સારું આવે છે અને છેલ્લા લગભગ દસ વર્ષથી મારા ઘરમાં પણ એ જ યુઝ થાય છે. અને અત્યાર સુધી એક પણ વખત બગડ્યું નથી અને લગભગ દસ ને બાર તેર વરષ વિચારોને આગળ મારું આપડે જે નવું ઘર માંને તેના આગળ પોતાનું ઘર લીધું પહેલા એ મકાનમાં અમેં રેવા ગયા ત્યારનુ એ ફ્રીઝ લીધું ત્યાંનું અત્યાર સુધી એ ફ્રીઝ છે. મતલબ તમે એને ક્વોલિટીને ક્વોન્ટિટી વિશે સમજી જ શકો છો એ કે કેટલું સારું હશે ત્યાર બાદ
એ કંપની છે બેસ્ટ હોઇ છે પણ એમાં મારે છે ને ફ્રીજ નાનું પડે છેને એ કારણ મારે મોટું ફ્રીજ લાવું છે. એટલે મે ફ્રીજ સાથે સાથે વોશિંગ મશીન પણ લઈ લઈએ બે સંગાત લઈ લઈ તો થોડું હારું આપે તો ઓળખી તાની દુકાન છે એટલે બીધું લાવો અમને વિશે માહિતી થોડી લે પૂછી
ના ના સારી વાત કેવાય અને જે વોશિંગ મશીન આવે એ પણ એલજીનું બોવ સરસ આવે છે અને જે એલજીનું મશીન એમાં વોશિંગનું પણ બે પ્રકારમાં આવે છે એક તો ઉપર વા એક તો ઉપર થી ખુલે ને એક તો નીચે થી આડુ મતલબ ખુલે તો તમારે કઈ ટાઈપમાં જોઈએ છે.
મારા મિસીસ એમ કે છે કે ઉપર થી ખોલવા વાળું સારું હોય છે ને પડે છે અને મ બે ત્રણ જગ્યાએ જોયેલું છે ને તે બધા એમ જ કે કે ઉપરનું ખુલવાળું સારું હોય છે આના કરતા
સાચી વાત છે એટલે હું તમને એજ કહું છું કે તમે
ઉપરથી ખોલવા વાળું લો મારું પણ સજેશન એ જ છે કે એ તમને વધારે સારું પડશે.
પ્રાઈઝનુ તો શુ કેવું હમણાં મોનસૂન સિઝન છે એટલે ડિસ્કાઉન્ટ પણ છે અને પ્લસ હવે દિવાળી જવું આવશે ને જેટલે એટલે દિવાળી પણ દિવાળી પર પણ ઓફર નીકળશે અને આપડામાં એવું છે કે જે ફ્રીઝ છે એ વીસ હજારની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળી જશે પછી એમાં તમારે જેવું જોઈ એવું છેમ કે ડબલ ડોર જોઈએ તો એ પ્રમાણે
આજ આપ આપે આપડે ડબલ ડોર વાળું લેવું છે ને ડબલ મા
હા બસ તેવી રીતે પછી કંપની પ્રમાણે અલગ અલગ હોય અને પછી જો તમે વોશિંગ મશીન ની વાત કરો તો એ પેલું ખબર પેલા પેલા જે સ્ટાર્ટિંગમાં જે વોશિંગ મશીન આવતા હતા એ તમને અઢાર હજાર સ્ટાટિન્ગ થી પ્રઇઝ મળી જાય અને અત્યારના તમે ન્યૂમાં લેવા જાવ તો પછી અમુક પાંત્રીસ હજારની રેન્જમાં પણ હોય અમુક પચાસ પંચાવન હજારની પણ રેન્જમાં હોય એટલે એકવાર તમે ભાભીને લઈને આપણા સ્ટોર પર વિઝિટ કરી જાાવ એમાંથી ભાભીને જે સારું લાગે એ અને પ્લસ આપડે જ્યાં ત્યાં દુકાનમાં કારીગર હશે એ પણ એની ક્વન્ટિટી ક્વોલિટી પછી એની ગેરંટી વોરંટી વિશે બધું સમજાવશે તમને શું દુકાને તમે રૂબરૂ મુલાકાત લેશો ને તો તમને વસ્તુ નો કલર છે કેવી ટાઈપનું વોશિંગ મશીન છે એની ડિઝાઇન શું છે એના ફાયદા શું છે એ બધું તમે વધારે જાણી શકશો એટલે તમને ક્યારે ર ઓછા હોય છે દુકાન તમે ક્યારે મતલબ કોઈ ઘરા મતલબ ત અત્યારે પેલા જે ભાઈ દુકાન પર તમે જોપ પર રાખો હશે ને.
એટલે એમ તો હું નવરો હોતો નથી પણ ટાઈમ કાઢીને સડે ના દિવસે આવું. મને તો એવું કઈ બજેટ ન નઈ આપડે અત્યાર જે લેટેસ્ટ હોય ને એ લોન તો સારું કે મારા કેવું એ. કે ઓલડ લેવા કરતા અત્યાર ના લો ને તો થોડાક વધારે ચલે જૂના કરતા
ના ના સાચી વાત છે તો હમણાં લેટેસ્ટમાં ઘણા બધા નવા ઓપ્શન આવ્યા છે. અને બહ સરસ સરસ એવા છે અને ફ્રીજમાં પણ ઘણા બધા જેમ કે ડબલ ડોર ડબલ ડોર ફ્રીજ છે સિંગલ ડોર ફ્રીજ છે. પછી હમણાં ખબર છે પેલા લેટેસ્ટ ટેકનોલોજી વાળા નીકળ્યા છે પેલા અગળ સ્ક્રીન પર હા ડિસ્ક લેવાળા એ ટાઈપ ના છે નાના છે મોટા છે બધા જ છે સાઈઝ પ્રમાણે પછી હવે હવે કેવું કંપની છે ને કલર પણ નવા નવા ઇન્વેટ કરે છે.
હા એટલે એ મેં થોડું મ થોડું થોડું મેં મારે એક મિત્રો કસે પણ છે વાત કરી એટલે માર થોડી માહિતી છે ટેકનોલોજી વાળા બધા બાર બટન આવે ડિસ્પ્લે આવે ફોન માં એવી ડિસ્પ્લે ટાઈપ આવે હા આપડે બે માલ ના ને ડબલ ડોર વાળા લેવાના છે. આપડે કેટલા દસ થી અગયાર જણા એલા લુખડવ હોય એટલે કેટલા કિલો ન લઈ શકાય વોશિંગ મશીન. હ. હમ.
હું તમને બતાવી દઈશ એમાં ઘણી બધી વેરાયટીમાં ઘણા બધા છે અને પ્રાઈઝ નું પણ તમે કઈ ચિંતા ના કરતા હ તમને મતલબ માથોડું વડું આપણેે ઘરના જ વાલા સમજીને કરી આપ છે.
જો ને ઘર છે એટલે તો ત્યાં આઇએ છે. અને આપડ ક્રેડિટ કાર્ડ ઉપર કઈ દીશ. ક્રેડિટ્ડ ઉપર જો લો તો કઈ ડિસ્કાઉન્ટ બિસ્કાઉન્ટ
હા હા ડિસ્કાઉન્ટ મળે છે ને ક્રેડિટ કાર્ડ ઉપર તમે લો ને તો ત્રણ હજારનું ડિસ્કાઉન્ટ મળે છે.
અચ્છા અચ્છા અને લોન બોન આપડે તો જો કે ખાલી પૂછું છું લોન તો લોન તો કરાયું નથી આપડે ખાલી પૂછું લોનનું પણ હોય છે અમુક જગ્યાએ.
હોય હોય છે હપ્તેથી તમે કરી શકો છો.
હમ.
ઝીરો ડાઉન પ હોય છે ને એવી રીતે બધી અલગ અલગ સુવિધાઓ હોય છે. તમારે કેશમાં કરવું કેશમાં થઈ શકે તે હપતીથી થઈ શકે છે. પછી ઝીરો ડાઉન પેમેન્ટ સાથે પણ થઈ શકે છે અને ક્રેડિટ તો તમને અલગ અલગ મતલબ, વોશિંગ મશીન ત્રણ હજાર પંદર સ તો બે હજાર એવું ડિસ્કાઉન્ટ પણ મળે છે.
એટલે મેં જોયું તું કે અમુક કંપનીઓ છે ને ક્રેડિટ કાર્ડ તમે જોડનું તો ડિસ્કાઉન્ટ મળે કેશબેક મલે એવું બધું હોય છે એટલે ફોન કર્યો.
ચોક્કસપણે હોય છે અને તમે એકવાર વિઝિટ કરી જાઓ તમને છે ગમે ભાભીને જે ડિઝાઇન પસંદ આવે કલર પસંદ આવે એ હિસાબે આપણે તૈયાર કરાઈ દઈશું અને ફ્રીજમાં પણ બહુ સારી સારી વેરાયટી હમણાં ન્યૂ ટેકનોલોજી સાથેની આવેલી છે. જેમ કે ડિસ્પ્લે વાળાની બધામાં લેટેસ્ટમાં બહુ મસ્ત-મસ્ત પીસ આવ્યા છે. તો તમે એકવાર મળી જાઓ, જોઈ જાઓ અને કોઈક અહ તમારી સોસાયટીમાં કોઈક રેય છે એમનું પણ આમ કહેતા હતા કે અમારે . એમને વું છે વોશિંગ મશીન. હા તો એમને પણ લેતા આવજો એટલે કે શું સાથે બેસીને એક જ હાથે તમને- થઈ જાય એમ કે બધી માહિતી એક જ વારમાં અપાઈ જાય.
એ અમારા મિત્ર જ છે. એ મારી એક્જેક્ટ બાજુમાં જ રે છે એ કેતા કે મારે પણ લેવું છે. એટલે મેં એમને વાત કરી હતી કીધું મારા ઓળખાણ માં છે ઇલેક્ટ્રિક વાળા એમની વસ્તુ જોતા હુ લાવ્યો છું એ વસ્તુ સારો ટકાઉ હોય છે. અને પ્રાઇસ માં પણ સારું હોય છે.
આપણે તમને રીઝનેબલ ભાવમાં કરી આપશે, ને કાઈ ટેન્શન લેશો નહી. અને તમને તો ખબર જ છે કે આપડી ગેરંટી વોરંટી બહુ સારી હોય છે. અને પ્લસ અમે કંપની જે ગેરંટી વોરંટી આપે છે પ્લસ અમે અમારી દુ દુકાનની પણ હા એટ એટલે અને પ્લસ આપણે એમ સુધી કોઈ પણ વસ્તુ ને કાંઈ થી યુ હોય તો સેજયે પછી હોમ ડિલિવરી જેવી વસ્તુ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ. એટલે
હા એની મને બધી માહિતી છે જ એટલે તમારા લઈ જશે બોલો બીજું કોઈ કેવું શાંતિ. ‌.
તમે એક વાર આવીને મળી જશો બરાબ
ચોક્કસ-ચોક્કસ બીજું તબિયત-પાણી હારી છે ઘરે બધાય મ
બસ અમારી તમારી તબિયત-પાણી તો સારી છે પણ તમારો કેમ અવાજ બેસી ગિયો છે.
મારું થોડું ગળું ખરાબ છે આવું સર વાતાવરણ ખરાબ છે ને તેના કારણે થોડુંક ગળું પકડાઈ ગિયું છે.
નાના ચોક્કસ અને પછી એક દિવસ ઘરે બેસવે એવા પણ આવો શાંતિથી આરામથી ક્યારેક ઘરે પણ આવો આપણે જમવાનું પ્લાન કરીએ એક સાથે ડિનર નું આયોજન કરીએ તો જેથી આપણે ફેમિલી કેપચને એક બીજાને મળી શકે.
હા વાંધો નઈ ચલો મલીએ હો.
એ હા ઓ ભલે તાનુ હો એ હા.